હલો હલો બસ મજામાં કેમ છો?
હું પણ એકદમ મજામાં છું
શું કરો છો
બસ કઈ નહી બેસી બેઠી હતી તમે શું કરો છો
બસ અમે બી હમણાં જમ્યા અને હવે બસ આપણેે શું સવારે વહેલા ઉઠીએ ને તો સાંજે પાછું ટાઈમ પર સુઈ જઈએ તો નીંદર પૂરી થાય એમ
હા એ તો છે જ ટાઈમ પર નીંદ લેવી બહ જરૂરી છે ના નીંદ બહ જરૂરી સ જરૂરી છે આપણા જીવન માટે
હા સવારે વેલા ઉઠીએ ને તો રાત્રે ટાઈમ પર ન સુઈએ તો પછી શું માથું દુખાય બધી અનિદ્રા એટલે અનિદ્રાથી બી બહુ ચીડચીડાપણું ને એવું બધું થઈ જાય છે
એ તો તમને ખરેખર સાચી વાત કીધી નિંદ્રા બરાબર ના લઈએ તો એનાથી ચીડચીડું પણ થાય પછી અ સારી રીતે આપણને કઈ પણ કામ કરવાવામાં પણ મજા નહી આવે પછી ઊંઘ શરીરને આપણના જીવનમાં નિનીંદ બહુ જરૂરી છે આપણના શરીરને કેટલો આરામ આપે આપે છે
હા આપડું માનસિક સંતુલન અને એવું બધું આમ મે આપડી બોડીનો થાક ઉતારે છે આપડણે જયારે સુઈ જઈએ ને તો આપડા બધા બોડીના ઓર્ગન્સ પાછા અ રીચાર્જ થાય છે જેવી રીતે આપણે ફોનને આખો દિવસ કેવી રીતે વાપરીએ અને પછી એને ચાર્જમાં મૂકીએ એટલે ચાર્જ થાય એનર્જી મળે એવી રીતે આપણે નીંદણ પૂરી કરીએ તો આપણા શરીરને બી આ ચાર્જ થાય એટલે એનર્જી મળે
હા એ તો બરાબર એકદમ બરાબર વાત કીધી તમે આપણના શરીર ને રિચાર્જ કરી દે છે નીંદ લઈએ એટલે આપણનું શરીર બરાબર ચાર્જ થઈ જતું હોય છે પછી આપણને કઈ પણ કામ કરવા મજા આવતી હોય નીંદ ન લઈએ તો પછી પૂરું શરીર થકાન થકાન થાય અને કઈ પણ કામ કરવામાં મજા નહી આવે
હા સાચ જીત પછી માથું દુઃખાવે આખો આપડી આપ આંખો આમ જલન થાય લાલ લાલ થઈ જાય ને એવું બધું થાય.
હા દિવસભર હા એ તો જ છે જ નીંદર પૂરી લઈ તો આપણનો દિવસભરનો થાક દૂર થઈ જાય છે.
હા આપણું સ્વાસ્થ્ સારું રે આપણે રીચાર્જ રહીએ સ્ફૂર્તિમય દીવ આપણે સવારે ઉઠી ને એટલે તાજગી ઊંઘ પૂરી થાય તોાજ તાજગીનો અનુભવ થાય અને જો ઊંઘ પૂરી ના થાય તો આપડે સવાર બીજો દિવસ ન સવાર બગડી જાય એમ
હા એ તો છે જ આપણનો બીજો દિવસ પણ બગડી જાય છે ન નીંદ પૂરી ના થાય એટલે આપણને એટલું આલસ પણ થાય પછી કઈ પણ કરવામાં મજા નહી આવે એટલે નીંદ પૂરી હોવા બહુ જરૂરી છે અને નીંદ પૂરી કરવા થી એ બીમારીઓથી પણ આપણી બચી શકી બચી શકાતા હોય છે એમ
હા સાચી વાત અને એ જે બાળકો હો ને ભણ ભતર ભણતર લાઈફમાં હોય ને જેમનું જેમમણા આજની ટાઈમમાં જે ભણતા હોય એ લોકો લોકો જેવી રીતે નહી કે એમને રાત્રે પૂરે રાતનું ભણતર કરે વધારે જાગીને પછી એમ ભણે, તો પછી સવારે શું એટલા એનર્જેટિક નથી થતા અને જો નેક્સ્ટ ડે એક્ઝામ હોય આખી રાત એમને વાંચ્યું હોય ભરપૂર નિંદ્રા પૂરી ન કરી હોય તો, જ્યાં એક્ઝામિનેશન હોલમાં જ એમને નિંદ્રા આવતી હોય.
હા એ તો બરાબર કીધું એટલે આપણને એમ છે કે ભાઈ, આખો દિવસ ભણવાનું નહી બરાબર નીંદ લીધી હોય ને તો પછી આપણનો માઇન્ડ શાંત હોય ને તો યાદ પણ રહે. આપણને કંઈ પણ યાદ કરેલું હોય ને બરાબર દિમાગમાં યાદ રહે, આપણને એટલે પ્રોપર નીંદ લેવી તો બહુ જરૂરી છે. તો કઈ પણ ભણતા બાળકોને પણ પ્રોપર નીંદ લેવી જ જોઈએ.
હા અને જો એક્ઝામ ની તૈયારી કરતા હોય ને તો એના પહેલા જે મહિનો પહેલા પહેલા થી જ જે તૈયારી કરતા હોય તો એન્ડ ટાઈમ પર એમને એવું ના કરવું પડે જો, એન્ડ ટાઈમ પર આંખોને એટલી તકલીફ આપી અને અનિદ્રા કરી અને પછી સવારે એક્ઝામ આપવા જાય તો એમનું એક્ઝામિનેશન હોલમાં બી સાચો સારો પફોર્મન્સ ના રહે અને હમ મા આથું બી દુખાય ને એવું બધી પ્રોપર પ્રોબ્લેમ થાય એમ.
હા એ તો છે. જ પછી ભ તે એક્ઝામ હોલમાં પણ નીંદ આવતી હોય છે કે પેપર લીખતા લગતા વખતે પણ આવું થાય કે ભાઈ પ્રોપર નીંદ ના લીધી હોય તો આપણને પછી ઝેરા આવે ઊંઘ ના ઝેરા આવતા‌ હોય છે. એટલે એ કે પ્રોપર નીંદ લેવી હોય લીધેલી હોય તો ટેન્શન ના થાય આપણને કંઈ પણ એટલે આમ છે કે, પરીક્ષાની તો તૈયારી પ્રોપર પહેલાથી જ કરી કરીએ, એ જ બેટર હોય છે. તો પણ આજકાલ બાળકો એમ છે કે લાસ્ટ મુમેન્ટ પર જ તૈયારી કર તા હોય છે. તો એ પણ સાચ સારી વાત નથી.
સારી વાત એ બી સારી વાત નથી સાચી વાત. અને જો નિંદ્રા બી એવું છે‌. નિંદ્રાનું બી એવું છે કે બાળકોમાં અને વડીલોમાં અને જે વયસ્ક વ્યક્તિ છે, બધામાં નિંદ્રાની બી અલગ અલગ ટાઈમિંગ છે. બાળકોને વધારે નિંદ્રા આવે. અને વયસ્કોને વધારે નિંદ્રા આવે કે વ વડીલોને હવે થોડી ઓછી થઈ જાય બાળકો અને વયસ્કો ના કમ્પેરિઝનમાં.
હા એ તો તમે એકદમ બરાબર કીધું બાળકો અને વૃદ્ધોને ઓછી નીંદ આવે છે. અને આપણની ઉંમરના લોકો લોકોને વધારે નિંદો‌
હા વયસ્ક હા વયસ્ક વ્યક્તિને વધારે નિંદ્રા આવે છે. કારણ કે એની એક્ટિવિટી વધારે એક્ટિવ હોય છે. અને વડીલો શું અ શારીરિક રીતે આટલા આટલા એક્ટિવ નથી. રહેતા તો એ લોકો બેસ બેઠા રહે એક જગ્યા કા તો આમ બહુ એવું શારીરિક થાક નથી થતું. ને એમને એટલી નિંદ્રા બી નથી આવડતી. અને બહુ ઉમર થઇ જાય છે. બઉ ઉંમર થઈ જાય છે ને તો બી નિંદ્રા ઓછી થઈ જાય છે્ પછી નથી મોસ્ટલી આપડા ઘરમાં વડીલો હોય છે એ લોકો એવું કેહે છે કે અમે તો ચાર વાગે ઉઠી જઈએ અમે તો, ત્રણ વાગે રાતના ઉઠી જઈએ. આપણે આપણને તો ત્રણ અને તો ભરપૂર નિંદ્રા આવે છે એમ.
હા એ તો છે એ તો તમને એકદમ સાચી વાત કીધી હ કે આ વૃદ્ધ લોકોને તો વડીલો જ્યાં પણ હોય એમ અમારી ઘરે પણ છે. તો એ એ વેલા ઉઠી જાય છે. એમને નીંદ નહી આવતીને કેટલા વડીલો તો આવા છે કે જેમ લોકો નીંદ દવાઓ લે છે. કે જેનાથી તેમને નીંદ આવે. કારણ કે એમને નીંદ નહી આવતી મળે એ કંઈક કામ નહી કરતા હોય ને પછી વડીલું થયા પછી તો કઈક કામ કરવામાં આવે નહી તો શરીર પછી પૂરા દિવસ આવું થઈ જાય છે કે નીંદ આવે જ નહી રાતના.
હા સાચી વાત અને જે આપણે બપોરે ઊંઘવાની ટેવ છે, ને એ બહુ બધી નહી હોવી જોઈએ કોઈ આપડે જો ઘરે હોય ને હાઉસવાઈફ એવું કોઈ ઘરે રહેતા હોય. તો એને આખો દિવસ એમ કે બાર વાગે કામ અગિયાર વાગે કામ પતાય ને એ સુઈ જાય એટલે ચાર વાગે ઉઠે એવી એવી આદત નહી રાખવી જોઈએ હા બ રે બી થોડી ઘણી આપણે નેપ. લઈ શકીએ નાની નેપ એટલે દસ પંદર મિનિટ વીસ મિનિટ
આધા હા આધા ઘંટા જેટલી ચાલે.
અધા કલાક જેટલું સુઈ છે ને તો એ જ. શું એ હેલ્ધી હેલ્થી નેપ છે એ. હેલ્થી નેપ છે કે આટલીંદ. હેલ્ છે પણ એનાથી ઓવર વધારે સુઈ જાય તો પછી એ શું એ આપણા આપણા શરીર વધારે મોટાપો વધે એવું બધી તકલીફ થાય એનાથી.
હા એ તો તમને એકદમ બરાબર ચોક્કસ સારી વાત કીધી હા એ તો છે જ કે ભાઈ બપોરના વધારે નીંદ લેવી નની જોઈએ અને આ વધારે કરીને હાઉસવાઈફ લોકો ન આવું જ થાય કે ભાઈ દુપેરના કામ પતી જાય પછી થોડીક ઘ આરામ લઈ લે છે કે ભઈ દુપેરના બારા થી ચાર વાગ્યા સ સુધી કે પછી એક થી ચાર કે એક થી ત્રણ આવું બધુંમાં બે કલાક સુઈ જાય છે તો આવું નહી કરવા જોઈએ. કારણ કે વધારે પડતી બપોરની નીંદ સારી નથી નીંદ તો રાતના જ લેવી જોઈએ પ્રોપર આઠ ઘંટાની નીંદ તો હોવી જ જોઈએ.
હા, સચ. સાચી વાત અને જે રાત્ર આ આ તમે કીધું ને એનાથી એ બી વાત જાણવાવામાં મળે છે કે આપડે બપોરે સુઈએ એના કરતા કમ્પેરિઝન કરીએ કે બપોરે કોઈ એવું હોય છે ને કે જેમનું નાઈટ ડ્યુટી હોય છે. તો નાઈટ ડ્યુટી કરે અને સવારે તો સવારે સુ ભલે એના લીધે આપડી શારીરિક થકાન ઉતારવા માટે ભલે સવારે સુૂએ છે પણ એની સવારે જેટલું સુૂય ને એને સેટિસ્ફેક્શન એટલું મળતું નથી જેટલું એ રાત્રે નિંદ્રા કાઢે એને. એનાથી મળે એમ.
તો એકદમ બરાબર વાત કીધી તમે કે રાતની નીંદ ને આપણને એક આરામ મળે છે નેન દિવસમાં નીંદ લીધેલી એ આપણને એટલી આરામ નથી આપતી મળે એ તો પણ આપણના શરીર માં થકાન તો હોય જ છે.
હા સાચી વાત.
લીધેલી આપણને પ્રોપર ઊંઘ લીધેલી નહી થાય છે આવું.
હા. અને એનો એના ખાન પાાન પર પણ ખાનપાનનો પ્રભાવ પડે છે. નિદ્રા ઉપર જેવું આપણે ખાનપાન કરીએ ને એ એ પ્રમાણે આપણને નિંદ્રા આવે જો આપણે હેલ્થી ડાઈટ લઈએ અને ટાઈમથી ડાઈટ લઈએ તો પછી આપણનેે આપ શરીર ઉપર એનો સારો પ્રભાવ પડે છે અને જો આપ કપડે ઓ સ અનહેલ્થી ફૂડ ખાઈએ એનો એનાથી બી આપણને અનિદ્રા થાય છે.
હા એ તો છે જ અનહેેલ્ધી ફૂડ પણ આપણને ઊંઘ પર અસર કરે છે એટલે આપણને ફૂડ પણ હેલ્ધી લેવું જોઈએ અને ઊંઘ બરાબર પૂરી લેવી જોઈએ ઊંઘ ઊંઘ પૂરતી લેવાથી આપણને બીમારી પણ ન થાય છે. પછી આપણું ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત બને છે.
હા અને મતલબ એક ટાઈમ એવો નિર્ધારિત કરી લેવો જોઈએ કે એનો રૂટિન હોય કે આ રૂટિન ઉપર આપણે કામ કરીએ કે આ રૂટિન ઉપર આપણે સુઈ જઈએ તો એ પ્રોપર ટાઈમ ઉપર સુઈએ નિંદ્રા ટમ હોય કોઈ દસ વાગે નવ વાગે સુવાની ટે હોય તો એ કોઈ દિવસ સુધી જાગે તો પછી એને ટાઈમ પર નીંદર નહી આવે. તો એનો બી એક રૂટીન હોય છે એમ.
હા એ તો છે જ ટાઈમ ડિસ્ટર્બ થયા પછી ઊંઘ નહીં આવે કે જેની રૂટીન હોય કે ભાઈ નવ વાગે સુઈ જાય છે તો એને પછી અગિયાર વાગે સુવા સુ સુશે તો એને નીંદ ની આવે છે કેમ કે એ ટાઈમ બદલાઈ ગયો ને એટલે એના કરતા આપણને જે ટાઈમ છે એના એ ટાઈમ પર સુવાની ટેવ પ્રોપર નીંદ ત્યારે જ લેવી જોઈએ કે નવ વાગે સુએ છે તો એ ટાઈમ પર જ એને સુવા જોઈએ.
હા એટલે એ એક રૂલ હોવો જોઈએ એક ટાઈમ રૂટીન બાંધી લેવું જોઈએ. અને જો ડિસિપ્લિનથી હ સૂવો ઉઠો તો એ જે આપણને સારું રહે ને વગર ટાઈમે સુઈ જવાનું અને વગર ટાઈમે ઉઠવાનું એ બી એવી દિનચર્યા બી આપણા શરીર માટે સારી નથી.
એજ ને એટલે હું તો એજ કરું કે ભઈ પ્રોપર ટાઈમ પર સુઈ જવાનું અને પ્રોપર ટાઈમ પર ઉઠી જવાનું એજ ને અને પ્રોપર નીંદ લેવાની બહુ જ જરૂરી છે તો ભાઈ મારું તો આવું જ છે કે ભાઈ પ્રોપર નીંદ લેવાની બઉ જરૂરી છે.
હા સાચી વાત આ ટેવ જ રાખવી જોઈએ સાચી વાત.
હા એજ ને ચાલો પછી મડીએ આપડે.
હા હા ચલો હવે ટાઈમ પર સુઈએ એટલે સવારે વેલા જાગીએે.
હા આ આ એજ ને ઓકે બાય ધ્યાન રાખજો. હા.